હા ઘરે મમ્મી પપ્પા ને સારું છે ને મિત્ર.
એવું છે
હા મિત્ર થોડા પપ્પા થોડો બીમાર જેવ છે પરંતુ એમનું ધ્યાન રાખતો છે મિત્ર.
હા ધ્યાન રાખજો.
હા મિત્ર અને હું મિત્ર એક ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છ અને એ ટોપિક નું નામ છે મિત્ર જે સરકારની. સરકાર ની જે વિવિધ યોજનાઓ છે એનો લાભ. અને મિત્ર આપણે જોઈએ. સરકાર ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડ. હોય છે. આપડે જોઈએ જે પ્રધાનમંત્રી આવાસ યોજના. અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે અને એનાથી જે આપણે મિત્રજોવા જઈએ કે આપણને જે ગામડા વિસ્તારમાં હોઈએ. ત્યાં આપણને જે કામ આપતા હોય છે એવી પણ યોજનાઓ છે.
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ. એ યોજનાઓ છે સરકારની એ બધી. વિવિધ યોજનાઓ છે અનેને સરક એ યોજનાઓ. બધી બહાર પાડતી હોય છે. હા. તો એની અંદર આપણે. જોવા જઈએ તો સરકારની જે યોજનાઓ છે વન બંધુ કલ્યાણ યોજના આવાસ યોજના ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પીએમ આસવાય સ્કોલરશીપ. એવી વિવિધ યોજનાઓ છે.
હા તમારી વાત સાચી છે કારણ કે હાલમાં મિત્ર આજ પ્રધાન મંત્રી આવાસ યોજના છે એ ખુબ જ ઘણો એનાથી લાભ થયો છે લોકોને કારણ કે જેમનું પણ ઘર સારું ના હોય પાકું ના હોય એવા લોકોને બધાને તમામ જ. જે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાખું મકાન બનાવવામાં આવે છે મ્રો.
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે હાલના સમયમાં આપણે જોવા જઈએ જો અમુક ગામડાઓ વિસ્તાર છે. કે શહેર વિસ્તાર છે તો અમુક લોકોની ઘર કે કઈ ખાવાનું રાસ હ એવું બધું મળતું નથી, પાણી નથી મળતું યોગ્ય રીતે ગેસ કે પછી જે કઈ વસ્તુ એ લોકોને જોઈતું હોય એ મળતી નથી તો સરકાર જે એ એવા જે લોકો હોય છે જે નીચા સ્તરના લોકો હોય છે એ લોકો આગળ આવે કે પછી એ લોકોની જે સ્ટર છે એ ઉંચું થાય એના માટે યોજનાઓને અ લાભ પાડતું હોય છે એની અંદર એ લોકો આવાસ યોજના ગેસ કે પછી પા પીવાનું પાણીની લાઈન એ બધી યોજના કે પછી રાશનને એ લોકોને આપવામાં આવે છે તો પછી જે લોકો હોય એ લોકોને એ બધી મુશ્કેલીઓ કે પછી જે એના જીવનમાં અગળ મુશક આવાની હોય એની ઓસી થઈ જાય તો એ એથી પછી એ લોકોની જે બાળપણ છે કે પછી એના ઘરે જે બાળકો હોય છે એને જે આગળ ભણવાનું કે પછી એ આગળ જવાનું અ ભવિષ્ય જેમાં એ લોકોનું સારું થાય એ માટે સરકાર ટ્રાય કરતી હોય છે, તમારું શું કેવું મિત્ર?
હા મિત્ર તમારી વાત એ સાચી છે. પરંતુ મિત્ર આજે જે આપણે ડિજિટલ ગુજરાત જે કોલરશિપ આપવામાં આવી છે એનાથી પણ કેટલાક લોકોને એટલે કે કેટલાક વિદ્યાર્થીઓને લાભ થાય છે અને બીજી પણ કેટલીક એવી એવી કોલરશિપ ની યોજના છે જે એન એસપી છે. અને જે શ્રમિકળ છે. એના પર પણ કેટલીક કોલરશિપ આપ માં આવી છે. અને જે આપડે એન એસ પ એટલે કે જે નેશનલ કોલરશિપ આપવામાં આવતી હોય છે એ એનો પણ આપણે લાભ લઈ શકીએ. કે છે મિત્ર અને હું ત મિત્ર એવું જણાવવા માંગુ છું કે આપણે જેટલી યોજનાઓ બહાર આવે એટલે આપણે એ લોકો એ એ યોજના લાભ લેવો જોઈએ. અને હાલ હાલમાં તો આપણે જોવા જઈએ તો ભારત દેશમાં કેટલી બધી એ યોજનાઓ બાર પાડવામાં આવી છે. અનેિત ત્ર જે પી પીએમ કિસાન યોજના છે એનો લાભ પણ જે આપણા જ્યાં ગામડા વિસ્તારના જે ખેડૂતો હોય એ લોકોને પણ લાભ મળતો હોય છે. ને લાભ લેવો પણ જોઈએ.
હા મિત્ર તમારી વાત છતી છે કારણ કે સમયમાં જે વિદ્યાર્થી હોય છે એની ફાઇનાન્સિયલ કે જે આર્થિક પરિસ્થિતિ હોય એ સારી નથી ચાલતી તેના દરમિયાન જે સરકાર છે તે સ્કોલરશ પીને આપ આપે છે તેથી એના જે ભણતરમાં કે પુસ્તક કે પછી નોટબુક, પેન, પેન્સિલ એ બધું લેવાનું હોય એને સરળતાથી મળી એ માટે યોજના કે પછી સ્કોલરશીપ આપતી હોય છે જેથી કરીને એનું જે ભણવાનું એના પરર અસર ન થાય ને એના માટે કેટલીક લોન કે પછી બીજી બધી સ્કીમ હોય લેપટોપ કે પછી બીજી બધી કઈ યોજનાઓ હોય એ સરકાર બાર પાડતું હોય છે એનાથી જે અ સ્ટુડન્ટ કે પછી એ લોકોની આપણો ભારત દેશ છે એનો પણ વિકાસ થાય છે એ તમે કીધું તે પણ સાચું છે કારણ કે હાલના સમયમાં પીએમ કિસાન યોજના એની જે ખેડૂતો હોય એ લોકોનું અ બીજ કે પછી એની અંદર એ લોકોને થોડ પેસા કે પછી એની અંદર કઈ વાવાનું હોય તો ખાતર એ બધું આપવામાં આવે છે જેથી કરીને સારી ખેતી થાય કારણ કે આપણા અંદર એટલા બધા કિસાણ છે કે એ લોકોને આ યોજનાઓ ન લાભ મળવાથી કારણ કે એ લોકોને જો લાભ મળશે તો એ લોકો જે આપી બીજ કે પછી કઠોર એ બધું આવશે તો એ લોકો એ માર્કેટમાં વચશે ને માર્કેટમાંથી જ આપણા અહિયાં પહોંચે છે કારણ કે આપણે જોવા જઈએ તો નોર્મલી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ખાવાનું મળતું હોય છે તો એ બધું કિસાનનું છે તમારું શું કેવું મિત્ર
હા્રો તમારી વાત સાચી છે પરંતુ મિત્રો પેલા પેલાના જે સમય હતો ત્યારે એવી પણ યોજનાઓ હતી જે ગામડાના જે વ્યક્તિ હોય એ લોકોને રોજગાર મળી રહે એવી પંડિત દીનદયાળ યોજનાઓ હતી જોઈને કેટલી બધી એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને જે હાલમાં મને યાદ છે કે ભવ્ય યોજના એટલે જે ઔદ્યોગિક ઔદ્યોગિક ને લગતી જે યોજના બહાર પાડવામાં આવી છે અને મહિલા સશક્તિકરણ વાય પણ એવી કેટલીક એવી યોજના બહાર પાડવામાં આવી અને મિત્ર હાલમાં જે આપણા દેશ અને જે રાજ્ય હોય છે એમાં કેટલા બધા બજેટ બહાર વામાં આવે છે અને એટલા બજેટો બહાર પાડવામાં આવે છે કે એમાં એમાં કેટલી બધી એવી યોજનાઓ હોય છે કે જે જે ગરીબ વ્યક્તિને થોડું સહાયતા મળતી હોય છે પરંતુ મિત્ર આપણે આપણે જાગરુક નાગરિક તરીકે આપણે જે આડોશી પાડોશી જે પણ લોકો હોય છે એ લોકોને આવી મહત્વની લાભો વિશે એ લોકોને આપણે જાણ કરવી જોઈએ કારણ કે અમુક મે જોયા છે કે એમ કેવા પણ ગામડા હોય છે તયા ત્યાંના સરપંચો કામ નથી કરતા અને એ લોકો જે ગ્રાન્ટ માટે હોય છે સરપંચને એ લોકો ખાઈ જતા હોય છે અને જે ને યોજના ન લાભ એ લોકોને અપ અપાવતાં નથી તો શું મિત્રો તમારે વિ તમાં પણ આવા લોકો છે કે
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે હાલના સ સમય આપણે જોવા જઈએ તો સરકાર છે તે ખુબ જ એવી યોજનાઓ બહાર પાડતી હોય છે પણ એ યોજનાની અંદર જે અમુક એવા લોકો હોય જે જાણીતા હોય એ લોકો જ લાભ લે ઉઠાવશે ને જે ખુબ જ એવા જાણતા નથી. ક્યાં યોજના શું છે, એમાં આપણને શું લાભ મળશે તો જે વાંચતું ના હોય. એવા જે લોકો હોય છે જે અભણ લોકો હોય છે કે પછી જેને કઈ નોલેજ નથી. તો એ લોકો જે હોય છે એ લોકો લાભ ના લેપતા એમ, બીજી વાત કે અમુક એવા લોકો હોય છે કે આ યોજના બીજાના નામ પરથી પોતા એનું પ્રોફિટ કરતા હોય છે એ બહ ખરાબ વાત છે. તો હાલના સમયમાં તમે જોવા જાવ તો એવું બધું બહુ કિસ્સા થતા હોય છે, ને અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ એવી યોજનાઓ પાર પાડતા હોય છે, ને યોજનાઓ અ જે નીચા સ્તરના લોકો હોય છે કે ઉપર ના એવા અલગ-અલગ સ્તરના લોકો હોય છે, એના માટે અલગ-અલગ એવી બધી યોજનાઓ ને એની કડિશન હોય છે, તો આપણું ભારત દેશ નું અ મારુ મતલબ એવું છે કે આપળે અહીં સરકારી યોજના નાનુ એ હેતુ છે કે જે લોકો છે, કે આપળે એ લોકો છે તે એની કંડિશન છે એનાથી કંડિશન એ લોકોની સારી બને, ને આપળા ભારત દેશનો જે વિકાસ છે એ આગળ વધે, ને એના માટે એ લોકોનું જાગૃત થવું પણ એ ખૂબ જ જરૂર જરૂરી છે, એ તમારો મુદ્દો મને ખુબ જ ગમ્યો તમે શું બીજું મુજ મને કેવા માંગો છો મિત્રો?
હા મિત્ર ચોક્કસ કારણ કે જો આપણે બીજાની મદદ કરીએ તો આપળે આગળ વધીએ, પરંતુ મિત્રો ગામડામાં એવા પણ લોકો છે કે જે લોકો એકબીજાની મદદ ના કરે, કારણ કે એ લોકો એવું હોય છે જે સર અ આપણે ઉદાહરણ લે એ સરપંચ
હા મિત્ર તમારી વાત સાચી છે. કારણ કે જાગૃત થવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે મિત્ર એવું તમે એક્ઝામ્પલ તરીકે હું તમારી વાત કવ કોઈ યોજના બહાર પડી તો નોર્મલી જોવા જઈએ કે મને ખબર પયડી તો હું તમને જણાવું, તો જેથી કરીને તમે બીજાને જણાવો આમ કરીને આપણે બધી યોજનાઓનો કે લાભ લેવો જોઈએ પરંતુ તમે જોવા જાવ તો અમુક જગ્યા એવું હોય છે કે અમુક લોકોને ખબર નથી હોતી કે અમુક લોકો કઈ કહેતા નથી, કે અમુક લોકો કઈ કરતા નથી, એ દરમિયાન અ જે સરકારી યોજનાઓ છે, એનુ લાભ લેવા માટે રહી જતા હોય છે ને એ દરમિયાન એની અસરો ખૂબ જ અ અમુક અ લાભ નઈ લેતા હોય, તો એની જે પરિસ્થિતિ હોય એ તાને તાંજ હોય છે.
હા મિત્ર તમારી વાત એ સા ચી છે પરંતુ મિત્ર તમે કીધું એ બરાબર જ પરંતુ મિત્ર ગામડા વિસ્તારમાં ના થોડાક એવા પણ વર્ગો છે, જે એકબીજા ને આગળ વધવા દેતા નથી. અઈ ખાસ કરીને સરપંચ એવા પણ હોય છે કે જે. સરકાર અને સરકાર ગ્રાન્ટ તો આપતી હોય છે. પરંતુ એ જે પ્રજા સુધી આવવા નથી દેતા. અ જેને જ્યારે સરપંચની ચૂંટણી હોય છે મિત્ર ત્યારે સરપંચ ઘરે-ઘરે આવીને સો-સો રૂપિયા આપી જતા હોય જે કે મને વોટ આપજો અને જયારે આપણે આપળા પર ભીખ જેઓ માનતો હોય છે. અને જયારે આપળે મિત્ર એ લોકોન એ લોકો પર આપણે કામની ઈચ્છા રાખે કે ચાલની સરપંચ છે ને હારુ કરહે પરંતુ મિત્રો સમય જતા પાંચ વર્ષ થાય મિત્ર, પાંચ વર્ષમાં એ પોતાનું જ ઘર બનાવે છે. અને પેલાપ
હા મિત્ર તમારી વાત સાચી છે. હ આવા કિસ્સા નોર્મલી ગામમાં જ નથી હો હા. આવા કિચા જે સરકારી યોજનાઓ છે એ વિવિધ એના સ્તરની અંદર જ થતા હોય છે, કારણ કે એમાં અમુક એવા હોય છે કે જે યોજનાઓ બહાર પાડવામાં આવેલી હોય છે. તો અમુક કે એવા લોકો હોય છે કે, એ યોજના બીજાના નામ પરથી કે કઈ એવું સ્કીમ કરીને એ પોતાના એના નામ પરથી ક પૈસા ઉપાડી લેતા હોય છે કે તમે કીધું એ બહુ મોટો મુદ્દો છે કારણ કે આ યોજનાઓની અંદર એવું બધું ખુબ જ થતું હોય છે, જે નહી થવું જોઈએ ને એના માટે સરકારે પણ થો થોડું ધ્યાન લેવું હોય, ધ્યાન લેવું એ જરૂરી છે.
હા મિત્રો તમારી વાત તો સાચી છે પરંતુ મિત્રો હાલમાં આપણા વિસ્તારમાં ઘણી બધી યોજનાઓ કાર્યરત છે, અને જે આપણે સોલ સોલાર વાળી આપણી યોજના છે એ પણ ખુબ જ ઝડપી ચાલી રહી છે કારણ એ મનેબ સારું લાગ્યું કે એ યોજના ગામડા સુધી તો પહોચી ગઈ છે. કારણ કે અમારા વિસ્તારમાં પણ મિત્રો કેટલા પચીસ વીસ પચીસ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે મિત્ર. તો એનાથી હું ખુબ જ પ્રભાવિત થયો છ